તો
હાલો,
હા બોલ,
હા, એટલે આવું થયા કરે.
શું
કાચા ભજિયા આપ્યાતા.
અહા,
હમ
ખાધા તા મજા આઈ કાચા ભજ્યા
હવે કાચા ભજ્યા કોને ગમે
તને
આ બીજા સારા હતા બીજા હતા ને એ આમ સારા હતા
મજા આવે વરસાદ ના વાતાવરણમાં ખાવાની વરસાદ પડવાનો હોય એ પહેલા જે વાતાવરણ થાય નેમ વાદળું ચઢે હ હા
પછી વરસાદ પડે એમ તો આપણે વરસાદમાં પલડ્યા હોય ને એના પછી ખાવાની વધારે મજા આવે કાપડા જો પલળ્યા હોય એટલે આપણે એકદમ આમ ભીના ભીના થઇ ગયા હોય પ્લસ ઠંડો પવન હોય એટલે આપણને પોતાને આમ થોડુંક થોડુંક ઠંડુ લાગતું હોય અને એવામાં આપણે ગરમ ચા અને ગરમ ભજીયા ખાઈએ
મજા આ જાય
ત્યારે ખાવા ની ઈચ્છા થઇ જાય
મને ઈચ્છા થઈ ગય ખાવાની
બીજી વાત કરી
અરે અ પછી વરસાદ ન વાતાવરણ થયું ને ધીમો ધીમો વરસાદ પડતો હોય ને ત્યારે શેકેલી મ કાઈ ખાવાની એ મજા આવે
હવે જયારે વરસાદ ચડ્યો હોય વરસાદમાં તમે પલડ્યા હોય ઈ ટાઈમે આપડે અ શું કેહેવાય એને
બોલતો
આપડે પાણીપુરી હોય ને
હા
એમાં જે રગડો આવે
હા હા હા રગડા
હું સ્પેશિયલ શું કરું કે પલળ્યો હોય ને મારે ટ્યુશન ની વાત છે જારે ટ્યુશનમાં તો ત
હા
એક તો પલળ્યો હોય અને જઉં ત્યાં લે લારી ઉપર પેલું કતાનીું બાંધ્યો હોય
હા
કતાનીું બાંધ્યો હોય ત્યાં જાઉં પછી સ્પેશિયલ એ રગડો હોય ને પૂરી જોડે રગડો કરાવો અંદર પાણી બાણી મિક્સ ના કરાવું સાદો મસાલો એડ ના કરાવો કઈ જ નહી પૂરી પૂરીને તોડે એની અંદર દર ચમચીથી પેલો રગડો ભરે અને ગરમ ગરમ રગડાવાળડી પૂરી આપે વિધાઉટ પાણી
હા
પાણી વગર અને પેલો જે આપણે બટાકાનો મસાલો આવે ને એના વગર.
મસ્ત તું
મસ્ત લાગે હું તો કહી દે સર કાયદેસ હું ચાલીસ પચાસની રોજની ખાતો હતો.
અરે બાપ રે આટલી બધી.
હા મારે તો સ્કૂલમાં એવું હતું મારે ડે સ્કૂલ હતી તો હું છૂટીને છે ને રોજ મારા હોય ત્રીસ ચાલીસની. અને રગડાવાડી તો વધારે ખાઈ નાખું.
અમારા સ્કૂલ ની આજુબાજુ એવું કશું મળતું નહોતું.
ના મારે સ્કૂલ આગળ નહતું મળતું પણ મારા ઘરની નજીક મળતું હતું.
સારું કહેવાય એમાં તો ઘર નજીક નહતું અત્યારે થયું છે નીચે પાણીપુરીનું. અત્યારે તો સમોસા પાણીપુરી પોફ પોફ તો અમા સ્કૂલમાં ભી મળતો હતો.
નહી અમાર અમારે એવું પોફ છે પછી બર્ગર છે. પડીકા છે અને પફ પાહિ જાત જાતના ચીઝ પફ છે સેવ પફ છે ગાર્લિક પફ છે પછી બીજો કયો હતો. સેજવાન છે.
પફ તો બહુ જાત ના આવતા હતા.
એવા બધા પફ પછી પેલો ક્રીમ પફ છે. એવું બધું તો આવતું હતું જ પોફમાં ઘણા ઓપ્શન્સ હતા બર્ગર એયાત હતા હમ્મ.
હજુ આવે પોફ તો જાત જાતના કાળે જ જાય છે આ લોકો.
નહીં હું તમારા સ્કૂલની વાત કરું છું.
હા સ્કૂલ માં ને અત્યારે બધી સ્કૂલ માં એવા મળે છે આમ તો.
નહી મારે તો પહેલે અત્યાર તો મળતુંજ હશે. પણ હું તો મારા ટાઈમની વાત કરું છું ઘણા વર્ષો પહેલા.
હ હા.
પછી અમારી બાર જે દુકાન હતી
હા.
એમાં બર્ગર મળતું હતું દેશી બર્ગર જે આવે ને
હા.
ખાધું છે.
હા.
એે પણ એ બો તીખ લાગે મસ્ત આમ કડક કડક આમ એવું હોય.
હા.
ગરમ બરમ કર્યા હોય દાબીલી ટાઈપ વચ્ચે હમણે પેલું માવ ભર્યો હોય અને ગરમ કર્યો હોય પણ એ તીખા હોય. અંદર મરચાં આવે અને કડક કડક હોય. અને પ્લસ એમાં પેલો ડાલડા ઘી નાખ્યો હોય ને
હા.
એટલે હું અમુક વાર ઈચ્છા થઈ જાય વર્ષ મે એકાદ વાર. કા તો બે વર્ષમાં એકાદ વાર ઈચ્છા થઈ જ ને તો લાવું ને. તો જે અ કાગળ આપ્યું હોય ને એ કાગળ આખું તેલ તેલ થઈ જાય. અને હાથમાં હું પકડું ને તો હાથે આખા ચીકણા ચીકણા પેલા ડાલડા ઘી વાળા થઈ જાય.
હા.
હ અ
હું પેલા સુરત રહેતીન તો અમાર ઘરની બાજી ઘર બાજુ નજીકમાં સો ના ત્રણ બર્ગર આપતા હતા.
સો ને ત્રણ આ તો દસ નું એક આવે.
હા એ તો મને ખબર છે પણ પેલું હોય ને નવું નવું ખુલ્યું હોય
હા હ હ
તારને તો ત્યાં દેશી બર્ગર જેવું આપતા હતા. અને અમન લોકોને એમ લાગે કે ઓહો હો હ અમન લોકો ને લાગ્યું કે ઓહો હો નવું નવુ છે સોને ત્રણ જ આપે છે. સો ના ત્રણ આપે છે, એવું બધું થતું હતું જમ્બો બર્ગર આપ મોટા મોટા ત્રણ બર્ગર
મોટા બનવાડા
હા અમે ખા તા તાન તીખા એટલા તીખા કરે એ લોકો
નકરા અંદર જોઈશ ને તો બટાકા હશે. અને મરચાં હશે એના વગર કંઈ નહીં હોય.
અમે લોકોએ નવો નવો વર્ડ સાંભળ્યો હતો આતો શબ્દ. જમ્બો વડાપાવ જમ્બો દાબેલી અમને ખબર ને જમ્બો એટલે શું. પણ અમનેમ મજા આવતી હતી તો અમે જતા હતા ત્યા ખાવા ગે જમ્બો વડાપાવ ખાઈશું આપડે જમ્બો દાબેલી ખઈશું
એટલે નામના માટે જ નામ હંમભરીન ખાવા જતા હતા
હ આ
જમ્બોય એટલે કઈક વેરાયટી હશે નઈ
હા અમને એવું લાગતું તું, અમને એવું જ હતું.
હમ્મ.
એવું નતી ખબર જમ્બો એટલે મોટી વસ્તુ આપશે આમ મોટું વડાપાવ એમ
હમ્મ
એવું લાગતું તું કે હશે કઈક નવું. અને અમને મતલબ નતી ખબર તો અમે એવી રીતે નક્કી કરીયુ કે જમ્બો વડાપાવ ખઈશું જમબો દાબેલી ખઈશું એ બઉં મસ્ત હોય છે, પેલી સાદી દાબેલી મજા નહી આવતી એવું
આ સાદી દાબેલી જ પણ મોટી સાઇઝની હમ્મ
અ એ વખતે મજા આવતી તી હો પણ
એ હવે એ ટાઈમ જ અલગ હતો મનેસ આ વરસાદ ની વાત કરી ને તો મને એ યાદ આઈ ગ્યો. કે ટ્યુશન છોડ્યા પછી
હમ્મ
રોજ પકોડી ખાવાની. અને એક તો મસ્ત પલડ્યા હોય અમાર સે સેકન્ડ ફ્લોર પર ટ્યુશન હતું.
હા.
એટલે ફર્સ્ટ ફ્લોર આપડે ગ્રાઉન્ડ ફ્લોર પર છે ને બારસી એડી મુખીતી
હમ્મ.
એટલે ત્યાંથી ઉતરિ એને
હમ્મ
તો આખા પલડી જ જવાય.
એટલે ભાઈ ચાલતા ચાલતા બહાર જવાનું સાયકલ કાતો એ ક્ટિવા હોય તો એ લઈને પાછું રોડ પર જ આગળ એ અ લારીવાળો હોતો હતો.
હમ્મ.
એના ત્યાં એને શેડ બેડ માર્યો હોય.
હમ્મ.
ત્યાં જઈને ઉભો રવાનો અને ઓળખી ઓળી ઓ ઓળખી જ જાય. કઈક ઓળખતો થ જ અને એ ઓળખી જ હું આવ્યો છું. એટલે એની રીતે છે, ને જે પેલો ચૂલો ચૂલો કેવાય નહ સ્ટવ સ્ટવ. હા હા જે ગેસ સ્ટોવ આવે ને હા નહીં એમના એ થોડી આખી સગડી લઈને બેસેબ. પેલું કેરોસીન વાળો સ્ટવ આવે ને હે.
બરાબર બરાબર સગડી સિંગલ પણ આવે ને.
નહીં નહીં પણ એ સ્ટવ લઈને બેસતો હતો પેલો કેરોશિ ચાલે ને. ગાબડા મહત્વ હતો
હા.
. તો. એ સ્ટવ મને જોવા ને એટલે એ જે સ્ટવ હોય ને એની ફ્લેમ વધારી દે. કેટલા લો ઉપર હોય ને તો થોડોક. હ ગરમ કરવા માંડે અને આજુબાજુનો જે મસાલો હોય ન આમાં કેવા હોય આખું ભરીને લા હોય એ લોકો. હા ગોળ કુંડાળું કરીને લાવ્યા હોય એ લોકો એટલે પછી થોડુંક તોડે અને અને અંદર આપણે પાણીપુરીનું પાણી એડ કરે. એ લોકો ખબર હોય તો એને પેલું શું કડક હોય.
હમ્મ.
એટલે એને થોડોક ગાળો બનાવવા માટે પાણી એડ કરે.
હા.
બહુ પેલું કડક હોય એને થોડીને થોડું પાણી નાખે. બરાબર પછી અંદર પેલોું ચમચી મારી મારીને જે ગાંઠિયા થયા હોય ને એ તોડા.
હમ્મ.
એમ કરી કરીને. એ મને જોવા એટલે એવું કરવા માંડે ને પછી હું તો ખાવાનું ચાલુ કરું. એ એની રીતે બેઠો બેઠો. ગણ્યા કર મા પાણી પૂરી. થોડી તોોડી ને રોડો નાખી નાખીને આપ્યા રાખા. મારે તો આવવું ખાતું હ ચાલતું હતું. પાણીપુરી ન ખાધું. લિટરલી એ્યાંના ત્યાંય ચાલતું હતું ને એક સ્કૂલથી છૂટીને જાઉં ને ત્યાંય.
મને ખાવાની ઈચ્છા થઈ ગઈ છે હવે પાણી પુરી કેટલા ટાઈમ થી ખાધી જ નથી મેં. હવે તો આવી ખાવી છે ટકડા પૂરી.
પણ એવું આપણી આસપાસ કઈ એવ સરખું છે નહી.
હવે તો કશ જ સરખું નહી રહ્યું.
કેમકે આપેલું ઇન્સ્ટામાં બધા પ્રમોશન કરાઈ કરાઈને છે ને.
હમ્મ.
તારી ફેરવી નાખી છે.
હમ્મ.
હલો સાંભળું તને. થોડી વારમાં કોલ બૅક કરો.
હ વાંધો.
હા ચાલ હા બાય.
સારૂ ચાલો
હા